આ તોઈએ થોડીક વારમાં આવશે એટલે હું કોલ કરું એલે કોલ કરવાનું કમીને હા
હલો
હલો હલો રાહુલભાઈ કેમ છો? હલો
કેમ છો?
ઓ હો બહ જાજા સમય પછી કોલ કર્યો તમે પણ.
અરે આ જો ને આજે ટાઈમ મળ્યો તો આજે કોલ કર્યો તમને.
હા નાના માણસો જરૂર બરૂર પડી જ હા હા મજામાં.
તો વાંધો નહી કેવું જુનાગઢમાં?
બાહ જુનાગઢમાં હારુ હારુ વાલે છે.
તો પણ એવું છે. કઈ નઈ બાકી મજામાં ને?
ફા
બોલો બોલો બાકી શું છે?
બસ સારું સારું છે અત્યારે ત રખડવું બખડવું ને એવું બધું હાલે.
એવું છે.
હમ
બું કેટલા સમય તમે જો સ્મિતભાઈ ને કોલ નથી કર કોલ કરીને ક હાલ ચાલ તો પૂછું કેવું છે કેવું નહી?
હા
હલો
હા બોલો બોલો
મે તું કેટલા સમય પછી હું ક કોલ નથી કેમિતભાઈને ત કોલ કરીને પૂછું કરી હાલ ચાલ કેવા છે.
ઓહો હો તમે એવું તો શું કામ કરો છો ત બીજા
હા તો બીજી માં એવું છે કેને અમદાદમાં આપે કંપનીમાં જોબ કરું છે એટલે એમાં ટાઈમ નથી મળતો એવ બધું છે લોચા વાળું.
ઓહ હમ
તો સારું છે મજામાં જ છે.
હા
અને શું ઓલું કંપનીમાં કઈ કંપનીમાં શું?
અત્યારે આપડે એઆઈ જનરેટ વાળી કંપની છે ને અમદાવાદ માં.
હા
હા ના કામ કર્યું છેું એટલે બધું વાંધ ન તો પગાર પગાર ને બધું સારું આવ છે. એ તો કેટલો સમય થઈ ગયા હું આપડે ગોરખ મઢ ભણતા યાદ છે?
હા
એવું કે આપડે ગોરખ મડી નું કઈ યાદગાર સમય છે કે તમારી પાસે? બોલો બોલો
હલો આપડે ખબર ઓલે માંડા ભાઈની ઓ બાજુમાં વાડી હતી ત્યા ગયા હતા આપડે.
હા યાર મને હજી યાદ છે.
આપડે વાડી માં ગયા તારે ખબર નઈ આપડે લઈ લીધા ત ગિરિશભાઈ કેવા મારી રહ્યા હતા આપડે.
હલોું ડોડાસો વાગ્યા તા એજ ને
હા હા
હા એ તો મને હજી યાદ છે.
હમ્મ
આપડ બેગલો મહેક કાના કરીને તો રાજપુરા વાળો.
હા હા
એ પણ હતો હોય છે કૈલાસકર નું કોડી નાર વાળો.
હા હા અરે હમ્મ એ બધી ના કોલ આવે કે
હા એ બધી ના કો કોક વાર કોલ આવે કૈલાશ નો કોલ આવે બાકી મહેક ખાના નો કોઈ દિવસ કોલ નથી આવતો
ઓ એવું છે
બોલો બોલો બાકી જુનાગઢમાં કેવું ખાલે વરસાદ પાણી
હ અત્ય્યારે તો વરસાદ છે બધી ટ્રાફિક બઉ જામ થાય ભવનાથ જવા વાળી પબ્લિક હોય ને
હા હા જેમ કે વરસાદના સમયમાં વધારે ભવનાથ ડુંગળ ચડવા આવે એમને
હા
મારે પણ આવવાનો વિચાર તો છે પણ કંપની મારી ચાર પાંચ દિવસનું જોન હવે લીવ લઈને આવું તો બધા ભાઈ બધું ભેગા કેઈને જાય ડુંગર કરવા
હા હા હા આવો આવો જાય બધા ભેગા થઈને
હા મીત ભાઈને બધા કેતા હતા કે હું આવી જા ને કેતા હતા
હા
બોલો બોલો બાકી તમે અત્યારે શું કરો જુનાગઢમાં
ભ જુનાગઢ માં અત્યારે કોલેજ કરીએ
કોલેજ નુ છેલું વરષ હશે ને તમારે તો
હા હા છેલ્લું વર્ષ
હા તો એમાં ધ્યાન દેજો ને સરકારી નોકરીની તૈયારી કરજો
હા હા સરકારી નોકરીની તૈયારી કરીએશ
સર હમણા કોન્સ્ટેબલ એક્ઝામ આવી હતી તમારો ગ્રાઉન્ડ પાસે હતું કે
હા હા ગ્રાઉન્ડ તો પાચથી જતા
હા તો એક્ઝામ એક્ઝામ ભી લઈયા હશો તમે
હા હા એક્ઝામ દેવા ગયા હતા પણ એક્ઝામ માં રહી ગયા
કેમ એકઝામ શું થયું
એકમાં ફેલ જેવું છે જોઈએ પછી અ રીઝલ્ટ બહાર પડે પછી
હા એ તો વાંધો નહી આવે જો માતાજીને દે થી લાગી જાય તો ઠીક છે બાકીતું આવતું વર્ષ આવે છે બીજું શું મારે આ વખતે ટ્રાય કરવાની જ છે હું પણ ગ્રાઉન્ડ ફેલ બધી પછી આગળ વધાર્યું હા આવતા વર્ષે આવશે ત્યારે ભરી દેસું ત્યારે જોઈ હવે
હા કેમ છે એમ રાજકોટમાં વરસાદ વરસાદ છે
રાજકોટની તો ખબર નહિ બાકી અમદાવાદમાં તો તમારે બહુ છે
ઓહ બહુ છે એટલે આમ પાણી પાણી ભરાઈ ગયું બધી માં
એટલું બધું વાંધો ન ના આવે ને સિટીમાં કેમ કે સિટીમાં તો ઓ ગટર સિસ્ટમ હોય એટલે પાણી ગમે ના આવે પાછું વયુ જ જાય ના બાકી નદી બદીને બધું બહુ આવી ગયું
ઓહ નદી બદી નદીની બાજુ બાાજુમાં છે કોહો કંપની
નહી નહિ એમ તો અંદર છે વસ માં છે અમદાવાદ ની
હા
આપડે અમદાવાદની મોટી કંપની છે
એવું છે
હા
અત્યારે તો જુનાગઢમાં બાકી જુનાગઢમાં જો અત્યારે વરસાદ
ચલું ભી થઇ ગયો અત્યારે ઓહ હો તો વધાણાં જેતા જ લાગે આજે મને કે આવો રાહુલભાઈ એવું
હા
જોવ સાલું નઈ આવે ભાઈ બધું પેલા ભેરા થાય પછી જોઈજ ગ્રુપમાં મેસેજ નાખજો તમે બધા આવવાનો વિચાર કરો તો બધા ભેગા થઈને જાય ડુંગળો
હા હા અને જો હાભળો
હા
કાલે આમે રવિવાર છે તમે અત્યાર ના બેઠી જાવ તો પછી છે ચ ચડી આવીએ ડુંગળ
અત્ય્યારે તો મારે મેર ન અસ્મિતભાઈ કેમ કે કાલે તો પાછું મારે કલે રવિવાર છે એટલે તો પણ મારે કપને જવું પડશે
એવું છે તો ર આ હાર રાખ ઉઠવી જ નાખવાનું હોય
હા તો આવતા શનિ રવમાં હું જાઉં છુ બોસ જોડે વાત કરી લઈજ મને એક બેિવસું લીવ એમ તો કીધ વાંધો નને બોસ પણ જાણીતા જ છે
હમ્મ
તો આવતા શનિ રવીમાં ગોઠવે તમે ગ્રુપમાં જો કે મેસેજ નાખી દેજો તો ભાઈ બધું જેમ બધા ભેગા થાય એમ વધારે હારું એમ
હા હા હા ગ્રુપમાં મેસેજ નાખી દઈશું
મે અજયભાઈ ને કોલ કર્યો હતો તો એ કેહેતા હતા મને એ કે આપડે બધા ભાઈ બંધુ ભેગા થઈ ને જાય તો મે કઈ વાંધો ન કો મનીષભાઈ ને કોલ કરવાનો જ હું આજ તો આજ હું પૂછી લઈ તો બધા ભાઈબન્ધો પેરા થાય તો બધ મજા આવશે એમ
હા હા
હમ્મ
અને એટલે તમે શું કીધું મારે એ કંપનીમાં આવવું હોય તો મારું થઈ શકે સેટલમેન્ટ
હા હા તમારું થઈ શકે ને પણ તમારી પાસે શું કેવાય નું જે કોર્સ આવે ને
હા
એ ને આપડ કો્પ્યુટર ન જો કોર્સ આવે ને ઓલો સીસર્ટિફિટ વાળો
હા હા
હા એ હોય તો વાંધો ન આવે એમ થઈ જાય એ તો ગોઠવી દું મુ અહીંયા
હ
હાથી તમારે વાંધો નઈિ આવું હોય તો કઈ વાંધો નઈ તમારે પેલા કોલેજ બોલેસ પતાવી દો
હા
પછી ઓલો ત્રણ મહિના વાળો જે ઓ લો કોમ્પ્યુટર ન કોરી છે એ કરી લેજો એટલે પછી સર્ટિફિકેટ સર્ટિફિકેટ આપી દે ને
હમ્મ
પછી મારી જોડે વાત કરાવ જોને એટલે હુ બોસને કહી ને હું ગોઠવી નાખે કેમ કે અત્યારે બી રૂમમાં હું એટલો જ છ કે આપડે કંપની તરફથી એક રૂમ આપે અને ખાવા પીવાનું બધું એની ઉપર હોય આપડે કંપનીમાં એક અલગ થી કેબિન આપે ને એક પીસી આપે એમ બધું એ જરેટર કામ કરવાનું જેમ કે કોપી રાઈટિંગ હોય ડેટા એક્સચેન્જ હોય એવું બધું જાડ મોટું કામ હોય ને એ કરીને બોસને દેવાનું એનાલિસ કરવાનું બધુંને આપે હોટલ જે ડેટા હોય ને જે
હા
આપડે ખબર હોય તો હોટલમાં જે કોઈ પણ આવતા હોય બરાબર એનું લીવ ટાઈમ ને જે ટાઈમે હોટલમાં આવ્યો હો એ બધો ટાઈમ લખાઈીને આવ તો ભાઈ
હા હા
ભાઈ એ બધું જુદું જુદું હોય તો એ હોટલ વાળા વારા બોસ ને મોક ને એ બોસ અમને ગ તો અમારે આપડે છે ને તો એને હુ કેવાય એનાલિસ કરીને પરફેક્ટ લાઈનમાં ગોઠવી દેવાના હોય એક્સમાં
હ હમ્મ
હા ભઈ એવુ બધું હોય તો એ બધું કરી દે દેવાનું હોય એટલે રેડી થઈ જાય એટલું બધું વાંધો ન પછી આપડે કોપી રાઈટિંગ હોય એક એમાં એવું હોય કે આપડે કઈ પણ હોટલ હોય કઈ પણ ઈન્સ્ટા નુ પેજ હોય કે એ એડવર્ટાઈઝ કરવી હોય બરાબર
હા
તો એના માટે આપડે છે ને કોપી રાઈટિંગ કરીને દેવાનું કે ભાઈ આ એટમાં આવું છે આવું આવું આ કંપની માં થાય છે આવ દુકાન માં એવું થાય છે એવું બધું લખીને દેવાનું હોય આપણા શબ્દોમાં લખીનેેવાનું હોય
એવું છે
હા એવું બધું કામ હોય જાટ મોટું એટલું બધું વાંધો ન આવે
હમ એટલે સવારના આ
હા
સવારના આઠ થી રાતના આઠ વાગ્યા સુી ધીહશે ને ડ્યુટી
હા નહી સવારથી આઠ સાંજના સાત વાગ્યા સુધી હોય
હા
હા એમ તો રવિવારે રજા હોય પણ કાલે શું કેહવાય એક મીટિંગ છે એટલે જવું પડેશે એટલે
એવું છે
હા
હમ
એ તો પછી વાંધો ના આવે જોકે આપડે પાર્ટ ટાઈમ કરવી હોય ને
હા
એ તો આપણે ઘરે બેઠા કરી શકીએ પણ આપણે થોડક સમય તો કંપની માં જાળવવો જ જોઈએ કેમ કે કંપની નું થોડુંક આપડે આવડી જાય વધારે સારું ને હા તો એક એક બે વર્ષ કંપનીમાં રહેવાનું પછી તો વાંધો ના આવે પછી તો આપણે વર્ક ફ્રોમ હોમ એટલે ઘરે બેહી ને પણ કોમ્યુટર દ્વારા કરી હતી એ બધું
હા
કંપની માં એવું હોય તો એક બે દિવસ શું કેવાય મહિનામાં એક થી બે દિવસ હોય તો એના મી ો બોલાવે તો ત્યાંથી જવાનું તો વાંધો ન આવે ને આપે
હા ના ના
હા તો પછી ઘરે બેઠા કામ કરવાનું હોય તો એ પણ વધારે સારું કેમ કે આપણે ઘરના સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકીએ ઘરના પણ ખુશ થાય આવવું હાથી વાંધો ન ત તારે તમારું કોલેજ નું પતાવી દો પછી આ ત્રણ મહિના કો કોષ આવી એ કરી લેજ એટલે પછી હું ગોઠવી દે
બાકી વરસાદ બરસાદ કઈ નાઈ ને ભાઈ બ નાના કલા ભાઈ ધંધો પકડી લીધો ને
તમારે દુકાનનો ધંધો તો પકડી લીધો હશે ને
હા
એવું છે બધા એમાં પણ સારું જ છે કેમ કે એ પણ બારમુ પાસ કરેલ જ છે ને
હા હા બરું પાછો છે
વાંધોને દુકાન નો ધંધો સારો છે એ તો પછી આગળ જતા કોન્સ્ટેબલ કે ગમે સરકારી ભરતીને તૈયારી કરે તો એટલે બધી વાંધો નહીં આવે તો ફોર્મ ભરી શકે એમાં
હા
હા એને કઈક દિવસ ના એક ત્રણ ચાર કલાક કાઢી લેવાની વાંચવામાં પછી વાંધો ના આવે બધા મા આરામથી લાગી જાય
એવું છે
હા કેમ કે ધંધો ઘર ન ભલે નહી હોય ધંધો પકડીને તો ન બેઠા એક ને એક
ન ન
બીજો ધંધો કઈથો જોઈ ને તો છોકરી આપે ને
હા હા
હા મને એ તો તમારથી નાના છે ને જે એક બે વર્ષ
હા હા હા એક બેી ઓરિજનલ છે
હા તો તો વાંધો નહી આવે જે એની પાસે તો ઘણો ટાઈમ છે આપણી પાસે એટલોું બધી ટાઈમ નથી કેમ કે આપડે તો હવે બહુ મોટા થઈ ગયા એક્વી બાવી વર્ષ ના જેવા થઇ ગયા.
હમમ.
તો હજી વીસ ના હશે મારે તો બાવીસ વરષ થઈ ગયા હું તો તમારા થી બે વર્ષ મોટો છે ને
હા હા
એટલે મારે તો જોબ લાગી તમારે પણ વાંધો નય વરજ દિવસ જવું છે તમે તો આરામથી કોલેજ બોલેજ પતાવીજો એટલે પછી
હમ્મ
બોલો બાકી જુનાગઢમાં હું આપડે સક્કરબાગને કેવું છે ફરવાનું ત્યાં
બા સક્કર ભાગ ને બધું સારું સારું ફરવાનું છે આવોની એક વખત એમ ભવનાથ ભવનાથ જાયે મસ્ત વ્યૂ જોરદાર થશ
કાલે તો મારે મેર ની આવે પ આવતા શનિ રવી માં ગોઠવી નાખવાનું
હા હા આવતા શનિવારી માં ગોઠવો તો આમ મજા આવી જાય એમ તાકાત છેને
આપડે મનીષભાઈ ને બધા શું કરે આપણે સંદીપભાઈને? ઓ વાંધો નઈ બધા મોજમાં જ છે ને
હા હા
એ પણ તમારી જોડે કોલેજ જ કરતાને લાસ્ટ યર જ અહે ને તે બેને પણ
એકની લાસ્ટ યર
અચ્છા એવું સે?
મારે ને મનીષ ને બેઈને લાસ્ટ યર સે
હા હા અચ્છા એવુ સે એ હા એ તમારેથી એક વરસ નાનો હશે નઈ
હા હા
એ પણ સરકારી નોકરીની તૈયારી કરતો હશે ને
હા હા સરકારી નોકરીની તૈયારી છે
મતલબમાં તમે ત્રણ જણા ભેગા જેવું બધું કરો એવું ને એમ તો બધો વાંધો ની આવે એમ તો આ સમય જાતા એ તો બધું બદલાય જાય તો બધી વાંધો તો ન આવે મનિષ ભાઈ
એવું છે.
હમ્મ બોલો
હા તમારે શું વેેશ્વર બેસ્વાર કરવાનું નક્કી નથી
ના ના બાપા આપડે પેલા તો કરિયરમાં જ ધ્યાન દેવા છે પાચ દસ વર્ષ હુધી વેશવારામ જવાનું થાતું કેમ કે આપડે પેલા ઘરના નું હાચવાનું થાય મનીષ ભાઈ હા ના ના છોકરી ગોતવાની થતી જ નથી કવ તો ખરી પેલા તો કરિયર માં જ ધ્યાન દેવાનું છે પેલા આપડું કરિયર ગોઠવાય તો છોકરી ગોતીએ ને
હમ્મ હમ્મ
અત્યારે મારી પચાસ હજાર ની નોકરી છે બરાબર પચાસ હજારથી કોઈનું ઘર અત્યારે આ જમાનામાં હાલતુ નથી.
કોઈ નું ના ચાલે
તો વાંધો છે આગળ જતાં કંઈક કમાવું તો પડશે ને તો કંઈ ખાય
હમ
હ ધીમે ધીમે એટલું બધું વાંધો ના આવે થઈ જાહે ઘરના પર અત્યારે ખુલસે ધીમે ધીમે બધું થઈ જાહે
હા
તમારે પણ એટલો બધી વાંધો ના આવે તમ તારે આરામ થી કોલેજ બોલેજ પતાવી લ્યો.
હમ્મ
અત્યારે તો અહીં કંપનીમાં ગોઠવાઈ જાહુ કેમ કે અત્યારે તો હું રૂમમાં એક બરાબર મારો રૂમ ખાલી જ છે હા તો